હલો શું મિત્રો મારો તમને અવાજ આવે છે.
હા આવે છે મિત્ર
હા કેવું ચાલે છે.
બસ મજામાં
હમ કો કોલેજ લાઈફ કેવી ચાલે
કોલેજ લાઈફ પણ બહુ સારી ચાલ છે સવારે આઠ વાગે ઉઠીને જવાનું લેકચર ભરવા એ બહ મજા ના દિવસો છે કોલેજ લાઈફ પણ તમારું કેવું ચાલે છે
બસ મારું પણ એવું જ કઈ ચાલતું છે તો આજે શું તમે ફ્રી છો
હા, ફ્રીસો
હા, તો જો તમે ફ્રી હોય તો સરે સરકારી યોજના નો લાભ હો, એના વિશે આપણે થોડીક ચર્ચા કરશું આજે આજે આપણે સરકારી યોજના ન લાભ વિષય પર કરીશું સરકાર દ્વારા લોકો લોકો ના કલ્યાણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાઓનો મુખ્ય હેતુ ગરીબ મધ્ય વર્ગ ખેડૂતો વિદ્યાર્થીઓ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સુધારો લાવવાનો છે અને ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં છે અને આપણે જોઈ શકીએ છે કે મોટા મોટા ખેડૂતો આ સરકારી યોજનાઓનોો લાભ લેતા હોય છે તો આ સરકારી યોજનાઓનોો લાભ લેવો એ ઘણો બધો ફાયદાકારક પણ છે તો શું તમે આવી આ ટોપિક પર કઈક કવા માંગશો
હા તમા મારી વાત સાચી છે કારણ કે ખેડૂતો છે વિદ્યારથી મહિલાઓ વૃદ્ધો મજૂરો અને ગરીબ પરિવાર માટે વિવિધ પ્રકારની સહાય અને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે તો જો લોકો આ યોજનાઓ યોગ્ય માહિતી મેળવે અને તેના લાભ લે તો તેમના જીવનમાં ઘણો બધો સુધારો આવી શકે છે ઘણી વખત આપણે સમાચાર અથવા સોશિયલ મીડિયા પર નવી યોજનાઓ વિશે સાંભળે છીએ પરંતુ જોઈએ તો ઘણા લોકોને તેની સંપૂર્ણ માહિતી હોતી નથી પરિણામે જે લોકો લાભ લેવા પાત્ર હોય છે તેઓ પણ તેનો લાભ મેળવી શકતા નથી તો એ એક સારી બાબત નથી કારણ કે તમે સરકારની યોજનાઓનો મુખ્ય હેતુ લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે અને સમાજના નબળા વર્ગને સહાય પૂરી પાડવાનો છે દેશના સ્વર્ગી વિકાસ માટે સરકાર શિક્ષણ છે આરોગ્ય છે કૃષિ છે રોજગાર આવાસ અને સામાજિક સુરક્ષા જેવા ક્ષેત્રોમાં અનેક યોજનાઓનો અમલ મૂકે છે આ યોજનાઓનો લોકોના જીવનને વધુ સુરક્ષિત અને અને આત્મનિર્ભર બનાવામાં આવે છે તો શું તમે મિત્ર કોઈ સરકારી યોજનાઓનો લાભ લીધો છે અત્યાર સુધી
હા મિત્ર તમારી વાતત પણ સાચી છે અને મેં પણ સરકારી યોજના નો ઘણો બધો લાભ લીધો છે અમુક જે શિષવ્યતિ મળતી હોય છે સરકાર તરફથી અને મફત પુસ્તકો સહાય હોસ્ટેલની સહાય અને શિક્ષણ લોન જેવી યોજનાઓ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવામાં મદદ કરે છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ યોજના ના કારણે પોતાના સપના પણ સાકાર કરી રહ્યા છે આથી ઘણા બધા એવા ફાયદાઓ પણ છે સરકારી યોજનાના પણ તમે કીધું એવી રીતે કે એ અંગે આપણેને પૂરી જાણકારી હોય તો સારું ર કારણ કે જો જાણકારી ના હોય તો એનો લાભ ન પણ લઈ શકીએ જો પૂરી જાણકારી હોય તો આપણે સારી રીતેનો લાભ લઈ શકીએ છીએ અને એવા ઘણા બધા સરકારી યોજનાઓ આજે મળ હોય છે જેનો આપણે લાભ લેવો જોઈએ અને એના વિશે ઘણી બધી સારી એવી માહિતી પણ આપણે રાખવી જોઈએ જેથી કોઈ આપણે અલગ રીતે બીજી રીતે કઈ અલગ ખોટું કામ ન થાય અને સારી રીતે આપણે લાભ લઈ શકીએ અને એવી ઘણી બધી સ્વ સહાય જૂથો મફત તાલીમ લોન અને વિવિધ રોજગાર લક્ષી યોજનાઓના કારણે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે તો ઘણા બધા જે નાના બાળકો છે નાના બાળકોથી લઈને જે ખેડૂતોથી લઈને શિક્ષકોથી ઘણા બધા એવા લોકો છે જે સરકાર યોજના ન સહાય લઈ શકે છે તો શું તમારા તમારા બાજુ પણ આવું કઈ સરકારી યોજના ન સહાય તમે લીધો છે
હા મિત લીધો છે કારણ કે આપ જોઈએ તો આપણા જેવા ગામડા શહેરોમાં જે ખેડૂતો હોય છે અને ખેડૂતો માટે તો ઘણી યોજનાઓ હોય છે કારણ કે આપણ એક મુખ્યત્વે કૃષિ આધારિત છે ખેડૂતો માટે જોઈએ તો પાક વીમા કુરશી લોન સિંચાઈ સહાય આધુનિક ખેતી માટે સહાય ખેતીના સાધનો ખરીદવા માટે વિવિધ યોજનાઓનો ઉપલબ્ધ છે આ યોજનાઓને ખેડૂતોને આથ આર્થિક નુકસાનથી બચાવવામાં મદદ કરે છે અને જોઈએ તો ઉત્પાદન વધારવામાં મદદ કરે છે જ્યારે ખેડૂતો મજબૂત બને ત્યારે દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત બને છે અને બીજું જોઈએ તો આપણા વિદ્યાર્થીઓ પણ ઘણી બધી યોજનાઓ લે છે ખાસ કરીને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યોજનાઓ સર સરકાર દ્વારા આપવામાં આવે છે જેમાં તમે કીધું તેમ શિષ્યવૃતિ છે ફી સહાય મફત પુસ્તકો હોસ્ટેલ સહાય છે અને વિવિધ તાલીમ કાર્યક્રમો જેવી સુવિધાઓ આપે છે આવી યોજનાઓના કારણે ઘણા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે છે અને પોતાના સપના સાકાર કરી શકે છે શિક્ષણના ક્ષેત્રમાં સરકારની યોજનાઓ સમાજના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને બીજું જોઈએ તો મહિલાઓને પણ જે આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ઘણી બધી સહાય ચલાવે છે જેમાં સ્વરોજગાર છે કો લે વિકાસ છે નાના ઉદ્યોગો અને અનેક પ્રકારની લોન વિવિધ યોજનાઓ ઉપલબ્ધ છે આ મહિલાઓ લાભ લઈ શકે છે આ યોજનાઓ મહિલાઓને પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે પરિવારની આવક વધારવા માટે મદદ કરે છે શું તમારા બાજુ એવી મહિલાઓ છે જે સરકારી યોજનાઓનો લાભ લે છે
પણ ચોક્કસ સાચી છે કેમ કે આ ડિજિટલ ની દુનિયામાં જે સેવાઓના કારણે હવે યોજનાઓ માટે અરજી કરવી પણ સરળ બની ગઈ છે લોકો ઘરે બેઠા ઓનલાઈન કરી શકે છે અને પોતાની અરજી સ્થિતિ પણ જાણી શકે છે અને એવી ઘણી બધી મહિલાઓ પણ છે જે પોતાના આત્મનિર્ભર સુરક્ષા માટે અને એવી ઘણી બધી યોજનાઓ લઈ અને સ્ત્રીઓને ઘણી બધી યોજનાઓ પણ મળે છે જે હોસ્પિટલમાં દાખલ હોય તો જે અમુક પ્રમાણે ઘણી બધી યોજનાઓ મળતી મહિલા માટે ઘણી બધી એવી યોજનાઓ છે જે શાળાઓમાં પણ મળી રહી છે અને અલગ અલગ શિક્ષણ ક્ષેત્રે પણ સારી એવી યોજનાઓ મળી રહી છે જયારે અમુક અમુક વિસ્તારોમાં તો જે સ્ત્રીઓ માટે અમુક જે રકમ હોય એ પણ માફ કરી દેવામાં આવતી હોય છે જેથી સ્ત્રીઓ સારી રીતે યોજના નો લાભ લઈ શકતા હોય છે અને એવા ઘણા બધા યોજનાની સહાય લેવા માટે જે સ્ત્રીઓ છે એ પોતાનું કામકાજ કરતાય કરતી હોય છે અને બીમારીઓમાં પણ ઘણી બધી એવી યોજનાઓ મળી રહી છે અને આવા ઘણી બધી યોજનાઓનો લાભ પણ લેવો જોઈએ કારણ કે જે રીતે આપણને સરકારી સહાય મળે છે તો આપણે એનો લાભ લેવો એ ચોક્કસ જરૂરી બને છે અને અમુક ઘણા બધા નુકસનો પણ છે કેમ કારણ કે આપણને પૂરતી માહિતી હોતી નથી શું મિત્ર તમારા બાજુ એવું કઈ નુકસાન થયું છે જે સરકારી યોજના ના લીધે થઈ શક્ય હોય
હા મિત્રો તમારી વાત તો સાચી કારણ કે પહેલા એવું થતું હતું કે ઘણી સેવાઓ ઓનલાઈન થઈ ગઈ છે હમણાં તો લોકો ઘરે બેઠા માહિતી મેળવી શકે છે અને ઘણી યોજનાઓ માટે ઓનલાઈન અ અરજી કરવી પડે છે ડિજિટલ ટેકનોલોજી ના ઉપયોગ કારણે આવું ઓનલાઈન બધું ચાલી રહ્યું છે પરંતુ જેમની પાસે મોબાઈલ ના હોય અથવા તો જેમને પૂરતી માહિતી ના હોય અથવા તો મોબાઈલમાં હુજ ન પડે તો પણ એ અટકીઈ જાય છે કારણ કે ઘણા બધાઓને મોબાઈલનો પૂરતો ઉપયોગ કરતો આવડતો નથી અને એના કારણે એવું ફોર્મ ફિલિપ ના કરી શક હોય તો એના લીધે એ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળતી નથી જેથી જાગૃતિ ખૂબ જરૂરી છે સરકાર ગ્રામ્ય પંચાયત શાળાઓ અને સામાજિક સંથા એ લોકોની યોજનાઓ વિશે માહિતી આપવી જોઈએ કારણ કે જ્યારે લોકો માહિતગાર બનશે ત્યારે જ તેઓ આ યોજનાઓનો યોગ્ય લાભ લઈ શકે છે તો તમારા વિસ્તારમાં કોઈ એવું છે જે આવું જ્ઞાન આપે છે
હા મિત્ર તમારી વાત સાચી છે અને આ જે અમુક નુકશાનો થતા હોય છે એના માટે આપણે અમુક કાળજી લેવી જોઈએ અને એની સુરક્ષા માટે આપણે કઈક જાહેરાત પણ કરી શકીએ છીએ કે બધાની ચેતવણી આપ શકી અને હા મિત્ર હું તમારો આભાર માનું છું કે તમે મારી સારી રીતે તમે ટાઈમ આપ્યો મને અને તમારી જે પણ તમારા બાજુની ઘટના હતી મને શેર કરી એના માટે તમારો આભાર